હ
ના નથી આવતો.
તો. કઈ નહી પહ બ
તો ટોપિક છે આપણો કાલો પિક્ચર મુવી.
જોય જ તમે.
મેં આમ તો આખું જ જોયેલું છે. તો એજ થ કે પેલા પિક્ચર જ એમ જોયતું સીએડી પેલા બહુ જોવાનો શોખ હતો. સીએટી નો જે અભિજિત આવતો ને ઈ પિક્ચર માં હૈ. પછી આખું પિક્ચર આવે જોરદાર પણ એ એનું એક પેલું પિક્ચર મે જોયુ. સર્જેલું એવુ ખતરનાક એમ અલગ મેકઅપ કરેલા આવે એમ
મસ્ત મુવી છે પણને એ પણ
ઈ પછી પછી બસમાં જાયને બસ માં પછી બધા કર્મકાંડ થાયને છેલ્લે એક વાર દેખાડે છે
હા
તમારો કેવો એક્સપિરિયન્સ છે એ મુવીમાં.
તે મારો એ એક્સપિરિયન્સ છે કે મેં અડધું અડધું જ જોઈ લીધું પહેલા તો. પછી હમણાં ઈલેવનમાં મેં આખું મુવી જોયું. તારે મને એમ કેવું કે હ. એમાં પણ ફોર્મ મેલો કોરોનામાં એટલે માંથી જોવા એમાં પણ તો જોવા તો મને.
બરાબર
એટલે મસ્ત મુવી છે એમ પણ મને એવું હતું હતું કે છેલ્લે બ એમ થશે. બચી જાય છે ને છેલ્લે એક ગર્લને એ.
અભિજીત એ બે જ બચે બીજા બધા મરી જાય છે.
હા.
આખી બસ.
એવું રિયલમાં થાય છે તમાર જોડે તમે શું કરો? શું કરે એવુ ત્યાં તમે એકલા હોય. એકલા કરી ને બસ તમે ખાલી એકલા હોય અથવા તો તમે હ કોઈ હોય તમાર સિસ્ટર કે તમારા મમ્મી બે જ જન હોય તમારા ફેમિલી માંથી. આવું થયું તમે શું કરો?
થાય છે હું મને યાદ કરો મને બહુ યાદ નથી.
મને એવુ જ છે મે ઇલેવનથમાં જોયુતુ છેલ્લે.
મેં તો એની પેલા જોયું હશે હું સાત મા આઠમા હોઈશ ને ત્યારે આજુબાજુ.
એટલે એમાં એવું હોય કે આ લોકો જે ટ્રાવેલ બસ વાળા હોય બધા પેસેન્જર. પછી અધ વચ્ચે રણમાં બસ બગડી જાય છે. ને ખબર પડે છે કે એમાં કાલા કાળા કરીને આવે છે. જે શેતન હોય છે કે આવુ ભૂત છે.
અને શોર્ટકટ હાટો રસ. તો બીજા રસ્તે લે છે કે ગામ એ ઉપડ છેને જ્યાં પછી આવે છે એવું ક
લોંગ લોંગ માં નહ લીધે એટલે ત્યાં કાળા આવે છે અને બધાને મારે છે વારે વારે.
એક એક ગમે મારા ઉપર કરયા કરૅ . પણ એવું થાય નહીં યાર લોજીક
પણ એમ જસ્ટ ઇલોજીકલ વસ્તુ વિશે વિચારો. એવું થાય તો તમે હું કરો?
ના મારે ઈન લોજિકલ વસ્તુ વિશે વિચારવુ જ નથી જોયું. મને બે ત્રણ દિવસ પહેલા કેવું કરતા હતા એ વસ્તુ લોજીકલ જ નથી મારે એ કેવું જ નથી કે હા. જોયુ જોયુ સમય સમય મહાન હે.
હારું ના કેતા બસ.
કઈ નહી અ હવે હું તમને વાત કરું વાત તો સાંભળ્યું છે ને સમય સમય બળવાન હે એની વિશે કવ.
ના તમે તો પછી આવી કશી ભૂત પર વાત કહો ને.
ભૂત વારી વાત મને નથી ખબર.
હ હ હોધો વડી
ક્યો ને તમે. તમને ખબર છે? આ તો કયો ને એમાં કયો કયો તમને ખબર હોય તો કયો એમ કહું છું.
હ તમે પેલા કો લોજીક ઇનલોજીકલ વસ્તુ કહો.
ઈનલોજિકલ વસ્તુ મારૅ નથી કેવી તમે મને.
આ મારો કવેસચન છે પણ.
હું ઈનલોજીકલ વસ્તુ હુ જે વસ્તુ લોજીકલ નથી એ ઈનલોજીકલ છે.
પણ આ થઈ શકે છે કોઈ પણ દિવસ કે તમે સોટ
એક ઓલો મિસ્ટ્રીું ને તો ઓ મૂવી કાર્તિક કોલ કાર્તિક એ મુવી જોયું?
કયું કયું કાર્તિકેય?
કાર્તિક કોલ કાર્તિક?
કોણ કાર્તિક?.
એટલે મૂવી નું નામ છે કાર્તિક કોલ કાર્તિક ભાગ મિલખા ભાગમાં ખબર આવે છે? હીરો.
હા.
હા, એ જ હીરો નુ મૂવી છે, કાર્તિક કોન કાર્તિક.
એવું મેહી જોયું.
સાયકોલોજી માં મગજ નુ કેહેવાય ને, સા સાયકો પ્રમાણેવાય એ પ્રમાણ એક મુવી છે એમાં.
અને એ એને એવું છે, દરરોજ રાત્રે એને દસ વાગે કે એમ કે છે. ને ફોન આવે. અને એ કોક ભેગી બે-ત્રણ કલાક રાત્રે વાત કરે.
હમ.
ફોન મોબાઈલમાં આવે, બરાબર છે, અને વાત જે એકચુલમાં કરતો હોય ને, એ પોતાની હારે જ વાત કરતો હોય. સામેથી જવાબ આવે એવ વિચિત્ર મુવી છે. મેં નથી જોયું આખું, પણ આસ્ટોડિયાર કંઈક છે.
તમે જોયું નહીં તો પછી?
બને તો એ ખબર છે, સ્ટોરી ખબર છે.
કઈથી ખબર તમને સ્ટોરી?
મને કો દીદી મ દીદી એક કોકે.
અચ્છા, બરાબર. મેં એક બીજું મુવી જોયું તું, અરુણધતી. એ તો તમે કદાચ જોયું હશે. બો જૂનું છે.
મેં તો શેને, ઓલા બો રિટર્ન કેવા, રિટર્ન આવ નાગીન વાળા આવતા.
હ, મઅ
સાઉથના પિચર. એટલે એ ભૂત તરીકે હોય અને એ નાગ બનીને. પૂર્વ જન્મના બદલા બધા ચૂકવે. વી હતા, જી સિનેમામાં બો આવતા.
તો આ ચાલો, મેં એક મસ્ત ક્વેશ્ચન પૂછુ તમને. ચાલો, બરાબર? ટીવી જોવા છો હમણાં?
અત્યારે જમતી વખતે, એ રાત્રે ના સમય તારક મહેતા હોય. એથી વિશેષ કઈ કાકો મેચ આવતી? પપ્પા જોતા હોય, એની સાથે જોવું.
પેલા તો જોતા જ હશો ને, નાના હશો ત્યારે?
ત્યારે ત્યારે બઉ જોયું.
હા, તો હા, તો હું જોતા મુવીમાં તમે?
મુવી માં જે આવે ને, એક સમયમાં એવો સમય હતો.
એમાં.
હા, ટીવી ટીવી માં એક સમય એવો હતો કે એક મુવી બાકી ન આવે નહી. બધે બધા મુવી મેં જોયેલા છે એ સમય વખતે. દસમાં. પેલા ની વાત કરો કે, દસ માં પછી થોડું ઘણું પાંચ એક બે, ઓર આજુબાજુ કે સાઉથ, મને મોસ્ટ ઓફ સાઉથ. ના, મુવી હોય વધારે બોલીવુડ ને ઘણા બધા મુવી કોમેડી આવે. ગોલમાલ છેને, હંગામા છેને. પછી સન ઓફ સરદાર, પછી ઓલું કેવું?
મેં સનફ સરદાર નહીં જોયું.
સન સનફ સરદાર નથી જોયું. જપો પછી અજય દગ્ગ ના સિંગમ બધા જોયેલા છે. ભૂતનાથ છે. પછી દંગ દંગલ, દબંગ આ બોલીવુડના તો કેટ કેટ એટલા બધા જોઈલા. સ્પોર્ટ વારા મોસ્ટ તો બી ઈ જોવા મને વધારે ગમે. એટલે સલમાન ખાન નો ઓલુ કે ને, પિક પોઈન્ટ એ છે દબન્ગ ને ઈ.
નહીં, જો મેં હાચુ ક્વ, કેટલા બધા બોલીવુડ ના મુવી નહીં જોયા. સાઉથ ના જોયેલા હશે ઘણા બધા, પણ બોલિવુડના તો કેટલા બધા નહી જોયા. ખાલી બોલીવુડમાં મને ખાલી એક જ ગમે મુવી જીપી મેટ બસ.
જબ જબ વી મેટ એવું કંઈક નામ.
હ, અ ઈ મેં પાછું આજે બીજી વાર જોયું.
હું છે ઈ મુવીમાં એટલું બધું?
કે તમને હું છે મારે જોવું હોય તો મેં જોવું વરી.
અરે અરે સ્ટોરી હું છે એમ ઈ પૂછું છું. તમને કટાક્ષમાં નથ કેતા તમ તારે લે. કેવા માણસ છે. કેવા માણસ છે બોલો કેવું ઊંધા મતલબ કાઢે.
તો થઇ જાય અમુક વાર.
હા તો શું સ્ટોરી હું છે એની?
ઈ તમે જોઈ લેજો. સ્ટોરીમાં
ના ના ના ના ના એવું નો હાલે હો કાંઈ અ
એટલે એમાં એવું હોય. કે અ એક બોય હોયને, એક ગર્લ હોય અ ઈ કે બોયનું બ્રેકઅપ થયેલું હોય. એ એમના જે વાઈફ હોય તેમનું મે મેરજ થઇ ગયું હોય. મેરેજ થયા પછી એ જતા હોય આ રીતના બહુ રિચ મેનના. હહ દીઘરા હોય તોય ગલ હું નામ હોય ગીત ને પેલાના નામ આદિત્ય. તો એ જત તા હોઈ તો આમ ગલ આવી હેપ્પી ને બહું બોલ એક્સ્ટ્રા ઓડ એકદમ ફૂલ. તો પછી જતા હોય ઈ તો. બહુ વાત કરે છે એમ તેમ ને ગલનું અરડી જનજટો હોય છે અનસુમન કરીને. ને એવો પ્લાનિંગ હોય કે મેં ઘર સે ભાગ જાઉંગી એમ. તો પછી એવી એવામાં એ ત્રણ વાર ટ્રેન છૂટી જાય. અ તો પછી એ બોય. કે એટલે એન લીધે જ છૂટી જાય પહેલી વાર તો છોકરાને લીધે જ છૂટી જાય. પછી એ બીજી વાર એમની ભૂલને લીધે ને પછી ત્રીજી વાર. હોય કઈ એવી રીતે છૂટી જાય છે એમ બે કે ત્રણ વાર છૂટી જાય છે પછી એ લોક કો રે છે એક જગ્યાએ. પછી એના પછી એક ગીતના ઘરે જાય. પછી ગીતને એંગેજમેન્ટ કરવાની હોય ને આ બોયને પણ લઇ જાય છે. એ ત્યાં ત્યાં જ હોય કે આ રીતના મારું હું કેવાય ટ્રેન છૂટતી તો મને ઘરે મુકવા આયા સે. એટલે એમ તો ઈન્જોય કરતા કરતા જાય છે ઘરે પછી અ ગર્લ્સના ઘરે બહુ પેરેન્ટ સ્ટ્રીક હોય છે. તો એને એંગેજમેન્ટ ના કરવી હોય ઓલરેડી હોય અંશુમન કરીને. તો પછી પેલા બોયને એ જેને જેને એંગેજમેન્ટ કરવાની હોય ને તેને એવું પ્રેડિટ કરે કે છે કે એનું ને પેલા જે બોય એલે જે અન શું હું આદિત્ય હતું ને એ બંનેનું કઈક છે એમ. ને પછી એંગેજમેન્ટ ત તૂટી નહીં તોય તૂટતી નહી તો પછી એ ભાગી જાય છે તો પેલો અંશુમન અ આદિત્ય એવું કે છે કે તું કા જાય છે આમ તેમ તમે ભગો ના એવી રીતે પછી કે અ તમે ભાઈગા તો પછી મારી માથે જ આઈ જશે કે ફૂલ કન્ફર્મ થઈ જશે ને તમારે મારી વચ્ચે કઈ હતું. પછી કે કે અ આ ગીતે કે કે તમે પણ મારી હાથે ચાલો. તો પછી કે ક સાચી વાત છે. મારે હ આવજ તો પછી એ બંને જાય છે પછી ગીતને અ જે પેલો બોય હોય છે ને જે ગીત નો બોયફ્રેન્ડ હોય છે એમ. અન છો મન ક તે કઈ મનાલે મનાલે ના. મલા મનાલી જ હ કર તો. ત્યાં જાય છે પછી ખબર પડે કે અંચુમન તો એવું કઈ સિરિયસ ના આવે છે તો ખાલી આવી રીતે જ અ ને એવું કે ગીત હો પાગલ છે એવું તેવું. ને છોડ આદિત્ય મુકીન જતો રહ્યો હોય એની નો શુ કેવાય જે લાઈફ હતી તેમાં. એ ખુશ થઈ જાય છે એ કે ગીતને મળીને બધું ભૂલી જાય છે એના ગમ. પછી ગીત ને ખબર પડે કે આવું છે મને એની પાઈ કેટલી વાય જાય છે તો એ એક્સેપ્ટ નહી કરતો. પછી ગીત એકલી રહેતી થઈ જાય છે કેવું કેમ હેપી પર્સન હોય એ કન્વર્ટ થઈ જ સેડ પર્સનલી એવુ તેવું. પછી તો બહુ મોટી સ્ટોરી છે. આપ આખો કોલ પટી જશે. મને એકદમ ધીમે એમ કેવા જવશે.
બરાબર છે પતિ પતિ જ ગયો કોલ પતિ જવા બરાબર જ છે.
હાહા. એટ તમે ના કહ મને સ્ટોરી કેતા બહુ વાર લાગે પછી.
કેટલા કેટલા કલાક નુ મૂવી છે?
બે કલાક નુ જ હશે નહી બહુ મોટું.
તો તમારી સ્ટોરી ચાર પાંચ કલાકની છે.
હારું. એટલે મેં નથી કેતી તમે આવું દયા ના કરો મારી.
એટલે ક્યાં ઉડય ઉડ કઈ કીધું ત ક એટલે ક તમને હ કઈ કેતો જ નથી. હુ એક કવ રાત્રે ત્રણ ને ત્રણ નો ફોન આવ્યો એક એક ગામ એક જૂનું વર્ષોથી બંધ પડેલું ઘર હતું એ ઘરમાં લોકો કેહેતા હતા કે રાત્રે સાડા ત્રણ વાગે ને કોઈ ફોન અજાણ્યા નંબરથી એ આવે અને એમ ચાર મિત્રો વાતને ખબર પડી. ખોટી સાબિત કરવા ત્યાં હું વાગ્યા એ મકાને. રાત્રે આ એક ભૂતની વાત છે.
રિયલ સ્ટોરી છે?
ને તો.
હે?
હા હા.
હાચુ?
એ સો ટકા હચુુ પેટન નથી . રાત્રે સાડા ત્રણ વાગ્યા પછી એક મિત્રને ફોન વાગ્યો અને બાર મિનિટ આપે પૂરી થઈ ગયી. બીજા કોલમાં કન્ટિન્યુ કરીએ.
બીજા કોલમાં કન્ટિન્યુ કરીએ.
તો કસા હારા લાગત નથી ચાલો કોલ મુકો.
અહો સત નહી એમા
અરે બાર મિનિટ થઈ એટલે હસું છું ભાઈ બીજું કઈ નથી એમાં. સ્ટોરી હાચી જ છે.
અચ્છા એવું છે મને